હા શું કરે છે?
બસ બેઠી છું તુ શું કરે છે?
બરોબર જમી લીધું?
હા જમી લીધું મને મારો અવાજ સંભળાય ધીમો ધીમો
કેમન
મને સું ખબર.
તો ખબર પાડ.
એ તારા ફોનમાં જોવાનું તારે હવે નહી સંભળાતુ.
ફોનમાં સેટિંગ થોડી કોઈ ચાલુ હોય કમ પછી હું જોઉ હમડે એવું થતું તું?
ના હવે નહી થતું
બરોબર
તે જમી લીધું? મે ઉપમા
ઉપમા.
યસ ઉપમા ખાતે.
અચ્છા ઉપમા. મેં ગેસ કર?
અવાજ કેમ આવે છે આટલો ખચડ ખચડ યાર?
એ એ છોડને તો વાત કર ખચડા આવે કે જે આવે એ.
તે અવાજમાં પછી નહીં મજા આવે એ અવાજ અવાજ આવે.
તું વાત વાત કર તું ખાલી?
તે શું ખાધું હશે?
વીટાર
વિચારું છું. પ પનીર મખની.
હમ્મ મેજ કીધું ને હમણે.
હા પછી જો અંદાજો પણ એટલો મસ્ત લાગે.
અંદાજો નહીં હમળં જ મેં કીધું મેં મેસેજ કર્યો હતો ને.
હલો.
હલો.
હા બોલ.
મેં મ મેસેજ કર તો એમાં લખ્યું હતું.
હા જો. હલો.
હા.
કઈ નથી.
રસ્તામાંસે આવશે.
આવવા દે. શું કર્યું આખો દિવસ વરસાદ પડ્યો આજે તો મસ્ત?
અ મારે અહીં પડ્યો.
ભચ્યા ભચ્યા બનાવી ને ખાધા કે નઈ.
ના રે ના.
પ ખાઓ બનાય ને.
ઓયલી ઓયલી હોય ને એટલે ના ખાવાય.
ઘર બનાવો તો જાતે બનાવો ને તો એવા બનાવવાના કે તેલ એટલું ભરાય નહી બચામાં
ભજિયામાં અંદર તેલ શોસાઈ જાય.
ના હું બનાવને તો તેલ સોસાય પણ એટલું બધું નહીિ જે બહાર ના ભાજિયામાં હોય ને.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
એવું.
બારના ભાજિયામાં તો એકનું એક તેલ. વ વાારે ઘળી યુઝ કરે ને.
હા.
એટલે ઝેર બની જાય.
હા એટલું ગંદુ તેલ હ નઈ એ.
કાઢું કાઢું.
હા. અમુક જ જગ્યા એવું હોય કે એ લોકો તેલ બદલતા હોય વારે ઘડય
સો માંથી હ એક એક જાણ
ના સો માંથી એટલીસ્ટ પાંચ જણ તો હશે.
મેકડોનાલ્ડ જેવા નહી બદલતા.
એ વાત એ સાચી.
ના લોકો કઈ થી બદલા
હમ પણ બાર બાર ના ભ્જામાં ઘરના ભ્જામાં ફરક પડે.
બારને સરસ લાગ
ના મને ઘર ના સરસ લાગ.
ઘરે બનાવવાને ટ્રાય કરેને પણ પછી એક તો ટાઈમ બોવ લઈ લેશે
હા
આપણ નામ વિડિયોમાં જોઈએ રેસીપી જોઈએ ને તો એમાં કહેક દસ પંદર મિનિટ પણ ભાજી સમારો ડુંગળી સમારો બટાકા સમારો પછી બધું ભેગું કરો કશુંક ના હોય તો લેવા જાવ તેલ ગરમ કરો.
વાર લાગે પણ એટલી બધી વાર લાગે પણ એટલી બધી વાર ના લાગે અને મને બહારના ભજા માં ખાલી એક જ ભજયા ભાવે બહાર ના.
કુંભાણ્યા ભજ્યા કુંભાણ્યા
એ કેવા?
કુંભરિયા કે કુંભાળિયા કુંભાારિયા કે છે. સુરત ના ફેમસ છે કુંભાણ્યા ભજ્યા.
અચ્છા હ નહી તો આપડે ડાકોર ના પેલા ગોટા હોય છે ને એ ફેમસ છે.
હ અ ઈ એ ફેમસ એ ઘરે બને.
એનું તો પેકેટ આવે છે ખબર?
હ અ એના લોટનું પેકેટ આવે છે.
હ ગોટા ન પેકેટ આવે છે. કે આપડે પાણી નાખીને પછી મિક્સ કરી દેવાનું એ ટ્રાય કર્યુ છે?
હા કર્યું છે ને થાય છે સેમ એવા
હમ
પણ મને તો કુંભનીયા ભાવે ના ડુંગળી ના ભજિયા ભાવે -
તે એ ક્યાં ખાધા?
શું?
એ કયાં ખાધા તા?
કુંભળિયા ભજિયા તો અમે સુરતમાં ખાધા તા કેટલા ટાઈમ થી ખાધા જ નથી.
આપણી બાજુ કોઈ નહી બનાવતું?
ના કોઈ જ નહી.
તો તું બનાવાનું ચાલુ કર.
જોઈએ વિચારે પણ તે એનો સ્વાદ એવો ના રે ને સુરત જેવો
એ તો શીખવું પડે.
હ અને એમ બનાવતા ફાવે મને પણ સ્વાદમાં જ ફરક પડે. બનાવવામાં આમ એ લોકો છે ને ગમે એવો આકાર હોય એનો ખાલી આમ પેલા એનું ખીરું આવે ને ચણા લોટ હોય અંદર અંદર ભાજી મિક્સ કરેલી હોય ગ્રીન કલરની એ ભાજી કઈ હોય છે મને યાદ નથી એ નાખે ને પછી આમ હાથમાં લઈને આમ ભભરાવે તેલમાં
પેલી બુંદી પડે ને
હમ હમ
એવું પણ ગોળ નહી અ અ
કેવો?
વાંકો ચૂકો આકાર હોય એનો ગમે એવો અને નાના આમ હા નાના મોટા હોય ભજિયા.
બરોબર.
એની ઉપર લીંબુ નાખવાનું. ગરમ ગરમ હોય ને, લીંબુ નાખવાનું, એની ઉપર અને ડુંગળી જોડે ખાવાનું કાચી ડુંગળી જોડે.
બરોબર.
મજા આવે.
આપણે એ કંઈક તો બનાવતા જ હશે.
બનાવતા હશે પણ મન નથી ખબર હા ટ્રાય કરવા છે ઘરે બનાવાની. ઘરે બનાવાની ટ્રાય કરવું છે.
બનાવજે કેવા બને છે પછી કેજે.
હા ચખાડીશ.
ચોક્કસ.
પણ અત્યારે વરસાદમાં ભાજી બરાબર નહી મળતી ને.
અને એમાંય ભાજીનો ભાવ એ કેટલોય થઇ ગયો હશે.
હહ
અતાર તો પતર વેલ્યા હોય ને
હમ
એ અતાર ચાલે, પછી ડેવરી પછી આપણેે ડુંગળીવાળા
એમ ખાવાની
દાલવડા છે, બફ છે. એવ એવું બધામાં મજા આવ.
દાબડા ભાવે તન દાબડા?
ના
બ બટાકાની બે ચીરી હોય ને એની વચ્ચે લસણની ચટણી હોય ને એન ચણાના લોટમાં બોળીને તળેલા હોય.
હોવ હોવ હોવ અતરંગી હું નહીં ખાતો.
મસ્ત લાગે શું.
પહેલી વાત અમારી સાઈડ આવું હોતું એ નહીં.
હોય છે જ.
હે?
હોય છે.
એટલે જેમ બહારથી માઇગ્રેટ થયેલા હોય ને
હા
એ લોકો આવું ખાતા હશે બાકી જે પ્રોપર અહીંના છે ને
હહ
એ લોકો ની ખાતા હોય. લાઈક
અહીંના લોકો જ ખાય છે બીજા નથી હોતા. અહીંના લોકો જ અહીંના લોકો જ ખાય છે બીજા નથી ખાતા બહારના એટલે બહાર ના લોકો આઈને ખાય ને તો એ લોકોને નવાય લાગે કે આવું પણ મળે છે
મને પોતાના હોય લાગે છે ને એટલે કો બહારનું જ કોન્સેપ્ટ હશે કેમ કે મેજોરિટી જે ભજીયાની લારીઓ અને દુકાનો હોય છે ને, ત્યાં હોતા જ નથી આ.
ઢેબરી ખાધી જ ઢેબરી?
હા ઢેબરી જ ખાધી છે.
બસ? ઢેવરી જ્યાં મળે ને ત્યાં મળતા હોય છે એ ડાબડા પણ મસ્ત લાગે
જો અહિયાં છે ને એરિયા વાઈઝ હું કઉ ને
હમ
તો જો અમારા એરિયામાં નથી
હમ
અમારા એરિયામાં જ્યાં ેગરી મળે છે ને ત્યાં તો આ ન પછી આગળ પેલી સાઈડ ઓપોઝિટ સાઈડ અ ત્યાં પણ નથી પછી આ બાજુની સાઈડે
ચાલતા હું હ હું પોતે લઈને આઈશ તને ચખાડીશ
ચખાડજ મે બી મેં ટ્રાય તો કરેલા છે મેં ટ્રાય તો કરેલા છે પણ ક્યારે કેમના કર્યા તો એ આઈડિયા નહીં
એ હું મારી રીતે લઈ આવીઈશ હ
ભર જ ત અને
હા
એ દિવસે મેં એ ટ્રાય કર્યા હતા ત્યારે અમદાવાદથી આગળ હ ક્યાં આ બેળા હતા પહેલા શામળાજી વાળા રોડ પર હતા ત્યાં આગળ કંઈક અમે ખાતા હતા.
હોય જ અમદાવાદ બાજુ મળે આપડા અહિયાં મળે ચરોતર માં બધા મળે છે
હમ
હું તને ચોખાડીશ હમ ભાવસ તને
તો બટાકાની સ્લાઇસ પતલી રાખજે
હા
કેમ કે મેં જ્યાં ખાધા હતાને ત્યાં વધારે જાડી હતી
હ પેલા એમાં કટર માં કર લોકો
હા એટલે વધારે પડતી જાડી હતી ને એમાં પણ એક નહી બે એટલે એક ખાતા હોય તો એ ચલાવે આમ સહન કરી લઈએ પણ બેવું જાડી અને પ્લસ થો આમ થોડી થોડી કાચી હતી
હમ
એટલે તો આમ કાચો ખાતું હોય ને એવી ફીલ આવતી હતી ઉતાવળમાં એ લોકોએ બરાબર
હા ભજ્યા ને ધીમા તપે થવા દેવા પડે
પણું એ એ તો હું બોલ્યો કે ઉતાવળમાં હમણે બરાબર ના થવા દીધા હોય અને હવે હાઈવે પર જે હોટલો હોય આવું નાસ્તા મા નાસ્તાની ત્યાં એ લોકો થોડી વધધું જોવા બેસે એ તો જો એક બસ આય બસ માં પચાસ જણા હોય એટલે એમને તો તેલમાં નાખ્યું નહીં કે કાઢ્યું નહી
હમ
હમ
અ હું તને પછી ફોન કરું મારે એક કામ છે.
શું કેહે છે?
પછી ફોન કરું મારે એક કામ છે અત્યારે
સારું સારું તું કામ પતાવી દે પછી કર
હા સારુ.
અચ્છા હા.
બાય.